હલો હલો
હેલો આવી ગયોને વોઈસ?
હહ હમણાં આઈવો. હહ હલો
બોલો બોલો હલો આવે છે. એટલે થોડો પ્રોબ્લેમ છે. બસ મજામાં. તમે કેમ છો?
હું પણ બસ મજામાં છું. બાકી બીજું કેમ ચાલે છે? હાલ
બ હા હા આયવો વોઈસ. હહ બસ કઈ નહી જોવ ચાલે છે. સવારનું મોર્નિંગનું હજી પત્યું
અચ્છા મારે પન તમે શું વહેલા ઉઠો છો કે પછી
હા મારે તો વેલું ઉઠવું પડે મારા હસબેન્ડનું ટિફિન જ તું હોય, ટિફિન કરવાનું, પછી આપણા બોડી માટે થોડીક એક્સરસાઇઝ કરવી પડે.
હહ એ તો સારું છે આપડે આપણા માટે અ એતો જરૂરી જ છે. હું પણ હવે છે ને છેલ્લા થોડા મહિનોથી છે ને સવારે વેલી ઉઠવા હું કરું છું. એટલે કારણે છે ને શરીર અને મન છે ને બંનેમાં ઘણો આપણને ફેરફાર દેખાય છે. સવારે વેલા ઉઠીએ તો છે ને આપ પ આખા દિવસ નુ છે ને અ એકદમ તાજગી ભર્યું રે વાતાવરણ પણ આપણને શાંતિ પાળું લાગે સવારે આસપાસ કેટલી શાંતિ હોય છે ને જેથી આપ આપને પણ આમ સારું લાગે
સા વા સવારે આમ વાતાવરણ એટલું મસ્ત તો હોય છે ને આપને સ આ થાય હ એક વાર ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગયા ને પછી આવેને એમ થાય કમિંગમાં
હલો
નીકળે જ ને એટલું ફ્રેશ ફ્રેશ એર છે
સાચું કીધું મતલબ તમારો અવાજ બહુ કપાય છે
હલો ચલાવે છે ને એ જગ્યાએ બેઠું તો ભી પ્રોબ્લેમ
હમ બઉ બહ જ કપાતો છે આવાજ હા હા બોલો
હચર સાચ એટલે
હા મતલબ આમ કેવું છું હું પણ કે સવારે શુદ્ધ હવા મળે છે આપણા સ્વથ સ્વસ્થ અરેય આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાયક છે ચાલવા જવું કે યોગ કરવું હોય તો સવારનો સમય અ સારો હોય સવાર ની કસરત તે છે ને આખો દિવસ આપણા શરીર માં ઉર્જા રહે છે
સાચી વાત છે સવારે આપડે ફ્રેશ થઈ જાય ને તો આખો દિવસ આપડું મન એ એટલું સરસ સાંભળ ફ્રેશ રે છે ને કે અ એમ થાય કે આખો દિવસ કામ કરવાની એનર્જી રહે છે શરીરમાં કે આપડે આખો દિવસ સારી રીતે ઈઝીલી બધું કરી શકીએ છીએ, અને આખો દિવસ આમ ચી ચીડું ઉપ નથી રહેતુંમ એકદમ મન સરસ શાંત અને ફ્રેશ રહે છે,
હા સાચું કીધું તમે આપડે વેલા ઉઠીએ વેલા ઉઠીને ના મસ્ત આપડણે ફ્રેશ થઈએ, તો આપણનો આખો દિવસ પણ સરળ જાય છે, અને કામમાં પણ આપણને ઝડપ આવે અને સમજ આપણા કામ પણ પૂરા થાય છે, પણ જયારે આપણે મોડા ઉઠીએ ને આપને ઉતાવળ બધું કરવું પડે છે અને પછી મજા પણ નથી આવતી એટલે વેલા ઉઠવું અ એટલે એમાં છે, ને બધું શાંતિ થી આપડું કામ થઈ જાય છે.
સાચી વાત છે બહ છે,
આયોજન હોય ને આપડું કે મારે લાગ ક્યાં કરવું છે, કેટલા વાગે આ કરવું છે, એ પણ એકદમ હ સા કર થ
હા, સાચી વાત છે, બહ સરતાથી આપણે કરી શકીએ છીએ, આપ સવારે હોય ને તો આ આખો દિવસ સારો હો પેલી કહેવાત નથી, કે સવાર સારી હોવીું જોઈએ,
હા સાચ ચુકી છે, તમે એટલે જો એવું હોય છે કે સવારે આપણને આપણને સવારે કેટલો વધારાનો સમય મળતો હોય છે, તો એ સમયમાં આપણે અ કઈ એસ્ટ્રા આપણું કામ હોય તો એ પણ કરી શકીએ છીએ, ભણવું હોય તો ભણી પણ લઈએ કસરત પણ થઈ જાય અને આખા દિવસ આપ આપણે શું શું કરવું છે, એનું આપણે આયોજન પણ કરી શકાય છે, અને આ મતલબ એક સારું કેહેવાય ને કે આપણે સવારે વલી ઉઠી તો આટલા બધું તો આપણને સમયગાળો આપણને મળે ચઇ છે
સમયગાળો તો આપને મળી જ જાય છે, અનેને તા હું જયારે ટેન્થ ટ્વેલ્થમાં હતી ને ત્યારે હું છે, ને સવાર માં વહેલી ઉઠીને ત્રણ ચાર વાગે ઉઠી ને રેડિંગ કરતી કારણ કે ત્યારે એટલું આપડું મગજ આમ ફ્રેશ હોય એક આપડ આરામ થઈ, ગયો હોય મગજ આમ નવું જ વિચારતું હોય તો આપણે વાત જે વાંચેલું હોય ને એક વાર માં યાદ રહી જાય છે કારણ કે એકદમ શાંતિ અને મસ્ત ઠંડુ એવું વાતાવરણ હોય છે એટલે
તમે એકદમ સાચ ી વાત કી આ છેને જે વિદ્યાર્થીઓ માટે તો આ ખુબ જ સારું સારું છે કારણ કે જો તે સમયે છે ને મન આપણું એટલું ફ્રેશ હોય છે એટલે ભણવામાં પણ આપણને ઝડપ થી યાદ બધું રહી જાય છે અને ઘણા જે સારા માર્ધા સારા વિદ્યાર્થીઓને સવારમાં જ અભ્યાસ કરતા હોય છે સવારનું વાંચેલું ફટાફટ યાદ પણ થઇ જાય છે
હમ બહ સરસ બહુ સરળતા આપ છે ને યાદ રાખી શકીએ અને જોજ આપણે સવારની જે શાળા એ જે વિદ્યાર્થીઓ જાતા હોય છે ને એ સરસ આામો ફેશ હોય છે આ જે શાળા અમુક કડાવનું સમય જે બપોર નો હોય એ છે ને થોડોક સુવાનો ટાઈમ આપડે બપોરે બધા આરામ કરે ગુજરાતીઓ તો ખાસ કે બપોરે જમીને આરામ કરવા તો જોઈ જ
હા સાચું કીધું
તો આપડે ભર પેટે તો જમ્યા હોય એવા તડકા ના આપણે સ્કૂલે જ એટલે ત્યાં જઈને સાવ થાકી ગયા હોય ને એવી ફિલિંગ આવે રેસ્ટલેસ આપડે ના ભણવામાં ધ્યાન એ એ કે નહી અને સવાર માં જે આપડણે જઈએ ને તો એકદમ ફ્રેશ હોય આપણેે પૂરો આરામ લઈ લીધું ગોઈ આખા દિવસ દરમિયાન થી રાતે પ્રોપર ઊંઘ થઈ ગઈ હોય છે સાત આઠ કલાક ની જે જોતી હોય એટલે સવારે આપડણે તરો તજા એકદમ ફ્રેશ હોય છે તો જે મોર્નિંગની સ્કૂલ હોય ને એ ખુબ સારી એમ મજા આવ્યા
એકમ હા એકદમ સાચ ચૂકીીધું તમે તાર એકદમ આપણે પણ ફ્રેશ થયેલા હોય છે તો એ સમય સારો હોય છે અને બપોરની સ્કૂલમાં તો ઊંઘ જ આવતી હોય છે અને નાના નાના છોકરા હોય એ લોકોને તો એ સમય કેટલી ઊંઘ આવતી હોય છે આખો દિવસ એમનો બગડી જાય છે એમાં એટલે સવારની સ્કૂલ જ સારી છે અને એ ઉપરાંત જો નોકરી કર લોકો માટે પણ અ એ સારું છે ને કે એ લોકોને પણ ઘણો ફાયદો થાય છે તે સમયસર ઓફિસ પહોંચી જાય છે અને આખા દિવસની શરૂઆત એ લોકોને એકદમ સારી રીતે થઇ જાય છે
હમ સાચી વાત છે ડેલી આપણું મોર્નિંગ નું બધા કે મોર્નિંગ સારી હોય તો દિવસ આખો ખુબ સરસ જ જાય છે
હા અને તમને ખબર છે વેલા ઉઠવાતી છે ને આપણું જે માનસિક તણાવ હોય ને એ પણ બહુ ઓછો થાય છે
સાચી વાત છે વેલા ઉઠવાથી અને આપડા ભારતીય સંસ્કૃતિ કૃતિ મુજબ તો આપડા ઓલા જે પુસ્તકો છે એમાં લખેલું જ છે કે ડેલી સવારે બ્ર્મ મુહૂર્ત માં ચાર વાગે ઉઠી જવું જોઈ લેવું જોઈએ અને પછી શું કેહેવાય પછી આપણે જે દૈનિક ક્રિયાઓ હોય ને પછી આપડે દિવસ દરમિયાન ચાલુ કરીએ ને તો આપડો દિવસ ખુબ સારો જાય છે આપડા અ શું કેવાય શાસ્ત્રોમાં ભી લખેલું છે બ્રહ્મ મુહૂર્ત માં જે ઉઠેલું હોય ને ચાર વાગે તો એ બહુ સારું કેવાય
એકદમ સાચી કીધી આપણે મન આપણે શાંતિ થી દિવસથી શરૂઆત કરીએ એકદમ વહેલી સવારે તો ત્યારે મન પણ એકદમ સ્થિર રહે છે આપણું અને ઘણા લોકો તો હા સાચું કિધું અને ઘણા લોકો તો સવારે પ્રાર્થના કરે છે ધ્યાન કરે છે જપ પણ કરે છે એનાથી એમને મનને પણ કેટલી શાંતિ મળે છે અને સકારાત્મકતા વિચારો પણ આવે છે એમને
હા સાચી વાત છે સકારાત્મક વિચારો આવે છે પોઝિટિવ આપડણે સવાર માં જે વેલા ઉઠતા હશે ને જોજો એ લોકો બહુ પોઝિટિવ હશે એનામાં એક પોઝિટિવ એનર્જી હશે કારણ કે આપણે સવાર અ સારા મુહૂર્ત માં આપણેે ઉઠ્યા હોય પછી ભગવાન ધ્યાન ધર્યું હોય પછી શું કેવાય પછી આપડે આપડા કામકાજ ઉપર લાગીએ તો સવારથી જ આપણામાં એક પોઝિટિવ એનર્જી હોય છે, તો એ આખા દિવસ દરમિયાન આપણી પોઝિટિવ એનર્જી જ રહે છે, જે તમાવારમ ની જે એનર્જી હોય ને એના એનાથી જ આપડો દિવસ આમ ખુબ સારો થાય છે,
સાચું કીધું તમે અને વેલા ઉઠવા માટે છે, ને રાત્રે વેલું સુૂવું પડે છે સમયસર એ એ સ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વેલા સવું પણ ખુબ જરૂરી છે સારી ઊંઘ અને વેલા ઉઠવાની આદત બંને એકબીજા સાથે જોડાયેલી હોય છે.
અ સરહત દ સુઈ જવું ને એ બી એક ખુબ સારી આદત છે, કે જેના લીધે આપડી ઊંઘ વ્યવસ્થિત પૂરી થઈ. ને સવારે સમયસર આપડે ઉઠી શકીએ.
સાચું કીધું તમે હવે તો મને પણ એમ છે, કે હું તો ઉઠું જ છું વહેલી સવારે હવેમ વિચાર કરું છું, હજુ વહેલી ઉઠું અને થોડુંક વ વ્યાયામ અને એક્સરસાઇઝ કરું તો હજુ થોડું સારું થાય પછી,
સાચી વાત છે, તો કરવું જ જોઈએ યોગા વ્યાયામ આપડે બને એટલો સમય એને આપવો જોઈએ અને આપડે શરીર માટે કઈક કરવું જોઈએ,
સાચું કે થોડા દિવસ અઘરું લાગે નહી, ઉ ઠાય આમતેમ લોકોગ કહે છે, ને નથી ઉઠાતું મારા બટ એ થોડા દિવસ નું જ છે, પછી તમારી જયારે ટેવ પડી જશે ને તો તમે પોતે જ વેલા ઉઠવાનું શર કરી દેેશો આમ ગલારમ લગાડશો અને એના પછી તો વગર અલારમ પણ તમે એજ સમય તમે ઉઠી જશો અને તમારું આખો દિવસ સારો જશે
હમ્મ અલાર્મ શું અત્યારે ડેલી જે આપણે છ સાડા છ એ ઉઠવાનો ટાઈમિંગ હોય તો આપડે પછી ક્યારેક હોલિડે નો દિવસ કે ક્યાંક બહાર ગયા હોય ને લેટ ઉઠવાનું હોય ને તો બી આલારમ ના હોય ને તો બી આપણે આપણા ટાઈમ ઉ ઠીક જી જ શેડ્યુલ આપણુ આમ ફિક્સ થઈ ગયું છે કે ના આ ટાઈમ છે એટલે
સાચું કીધું તમે હવે આપડે અહીંયા હોય ને આપડે કસે ગામમાં કે ક જઈએ ને તો ત્યાં તો પોતે જ આપણે ઊંઘ ખોલી જાય છે આપણે ત્યાંમ વિચાર કરીએ કે અહિયાં રેસ્ટ માટે આવ્યા છે અહીયા આરામ થી ઉઠીએ પણ નહી ત્યાં પણ આપડો એ સમય આપડી આ ખુલી જ જાય છે કારણ કે આપડી આદત પડી ગઈ હોય છે
સાચું સાચું સારું ચાલો આપડે સવાર ઉપર તો બઉ ચ વા કરી લીધી હવે નવા નવા ટોપિક
હા મને પણ સારું લાગ્યું આ બધી આદતો મતલબ વાતો જાણીને તમારાથી
મને ભી
હા ચાલો
ચાલો મળીએે
હા મળ્યે